હલો હા તમે તમે કેમ છો, બેન હા હુ મજામા છુ. મારી આવાજ તમને હભળાય છે, બેન હા તમારી અવાજ મને આવે છે, બેન મારી અવાજ આવે છે. હા બેન તમારી અવાજ મને આવે છે.
હમ્મ
હુ આજે છેને, કપડા ના લનીલો વિશે વાત કરવા માંગુ છુ. હા
તો કપ ગુજરાત ના મા કપડા ઉદ્યોગ મુખવે તો એ સુરત અને અમદાવાદમાં સૌથી વધુ છે, સુરત શહેરને ભારત ન માન્ચેસ્ટર કહેવામાં આવે છે. અહીં સેન્થેટિક કાપડ અને સાડીનુ ઉત્પાદન સૌથી વધુ થાય છે. અને એના પછી વાત
એના પછી વાતા અમદાવાદ
સુરતના કાપડની મિલો અને ડેનીમેડનુ ઉત્પાદન ખૂબ જ મોટા પાયે થાય છે. અને હુ એને પછી વાત કરુ મુબઈ વિશે તો દેશની નાણાકી ય રાજધાની મુંબઈ પણ કાપડ ઉદ્યોગ ન એક બહુ મોટ કેન્દ્ર છે તમે શું કેવા માંગો છો, બેન
બે પણ એમાં એના પર કઈ માહિતી આપવા ગુ છુ, જેમ કે બેન તમે જે કીધું ને કાપડ કાપડ કીધું કે ને એક કપડા ની મિલ જેમ કે ને એ એક ઔદ્યોગિક ફેક્ટરી છે જ્યાં કપાસ ઓન અથવા સેનેિક જેવા કાા માંથી પ્રક્રિયા કરીને પહેરવા લાયક કાપડ ફેબ્રિક બનાવવામાં આવે આ ઉગ કાપડ ઉગ તરીકે ઓળખાય છે, જેમ ગુજરાત એ ભારતમાં કાપડ ઉત્પાદન નું મુખ્ય કેન્દ્ર જે અમદાવાદ અને સુરત અગ્રણી શહેરોમા છે. જેમ કે કાપડ બનાવવાની પ્રક્રિયા પ્રક્રિયા જેમકેને સ્પિનિ ખ ખેતરોમાંથી સ કચરો સાફ કરીને તે મશન દ્વારા લંબા દોરામાં ફેરવવામાં આવે છે. નામના મશનોોની મદદથી આ દોરાઓને આડા ઉીને કાપડની કાચી ઘાટ તૈયાર કરવામાં આવે છે. ઓ ગ્રીન ટ ફિનિશિંગ કાપડ પર અલગ અલગ ડિઝઇન છાપવામાં આવે છેજે. ડીજીિટલ પ્રિન્ટિંગ અથવા સ્ક્રીન પ્રિન્ટિંગ અંત કાપડ ચક અને મુલાયમ આપવા માટે ફિનિશિંગ પ્રક્રિયા કરવામાં આવે છે. જેમ કે પ્રોસેસિંગ અને ડઇંગ. જેમ કે કાચા કાપડની પરથી કુદરતી રંગ દૂર કરીને તેને બ્લીચ કરવામાં આવે છે, અને ડંગ ચિનો દ્વારા અને આકર્ષક રંગો આપવામાં આવે છે. જેમ કે અ સુરત ભારતનુ ટેક્સટાઈલ હબ કહેવામાં આવે છે. અહી મુખ્યત્વે સેનેટિક કાપડ સાડીઓ અને ડ્રેસ યલ બનાવામાં આવે છે. અમદાવાદ અમદાવાદ અહીં વર્ષોથી સુતરા કાપડ અને ડેનંગ ફેબ્રિક ન ઉત્પાદન થાય છે, મોટા ભાગના પ્રોસેસિંગ યુનટ અ શું બેન તમે કઈ કાપડ વિશે બોલવા માંગો છો.
હા બેન હુ છેને, સુરત ની જે તમે વાત કરી ને તેના માટે મે હજુ તમને સુરત વિશે માહિતી આપવા કાપડ વિશે સુરતની સ્ાપનની મિલો વિશે વાત કરુ તો સુરતને ભારતનું સિલ્ક સિટી અને સિન્થેટિક કેપિટલ કહેવામાં આવે છે સુરત નો આખો ઇતિહાસ અને અર્થતંત્ર આ કાપડ ઉદ્યોગ સાથે મજબૂત રીતે જોડાયેલુ છે. સુરતના કાપ ડ મેલો અને તેના વેપાર સાથે જોડાયેલી મહત્વની જો હુવાતો કરુ ને તો જેમ કે ઉત્પાદન ની વિશાળ ક્ષમતા રોજનું ઉત્પાદન એ છેને, સુરતમા રોજનુ અંદાજે બે પોઈન્ટ પાંચ થી ત્રણ કરોડ મીટર કાપડનુ ઉત્પાદન અ થાય છેને, સિન્થેટિક કાપડની જો હું વાત નેતા ભારતમાં વપરાતા કુલ સિન્થેટિક કે કાપડની જરૂરિયાત લગભગ નવ પસેન્ટ એટલું સુરત પૂરું પાડે છે અને ફેક્ટરીઓ અને મશીનોની જો વાત કરુ ને તો સુરતમાં સાત પોઈન્ટ સાત લાખ વીસ હજાર સાત કરોડ વીસ હજાર થી. પણ વધુ પાવર લૂમ ચારસો પચાસ થી વધુ પ્રોસેસિંગ હાઉસ અને એક લાખ થી વધુ એમ્બ્રોઇડરી મશીન કાર્યરત છે. ને મુખ્ય વેપાર અને ખાસિયત ની વાત કરું ને તો સાડી અને ડ્રેસ મરિયલ સુરત મુખ્યત્વે ફેન્સી સાડીઓ સલવાર કમીજ બ્રાઈડલ લેંગા અને કુર્તીઓ બનાવવા માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. અને એની પછી હું જો જરી જરીના કામની વાત કરું ને તો જરી કામ અહી પરંપરાગત જરી કામ અને કસમ કસબ નું કામ ખુબ જ પ્રખ્યાત છે. જે કપડાં ને વધુ સુંદર બનાવે છે. અને એની પછી જો હું રોજગારી અને અર્થતંત્ર ની વાત કરું સુરતમા તો આ ઉદ્યોગમાં પંદર લાખ થી વધુ લોકો રોજગારી મળી રહે છે, જેમાં મોટા ભાગના કારીગરો ઓડિશા બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી આવીને અહીં વસ્યા છે. સુરતની વાર્ષિક કાપડ વેપારની જો હું વાત કરુ તો સત્તર હજાર કરોડથી વધુ છે મોટા ટેક્સટાઈલ માર્કેટ તે છે ને વધારે પડતા સુરત ના રિંગ રોડ સહારા દરવાજા અને કરોડરા કડોદરા રોડ પર એશિયાના અશિયાના સૌથી મોટા કાપડ બજારો આવેલા છે જેમાં એકસો પચાસ થી વધુ મોટો માર્કેટ અને પચાસ હજાર થી વધુ હોલસેલ વેપારીઓ દુકાનો રાખે છે સુર સુરતની ફેક્ટરીઓ માંથી કાપડ કેવી રીતે બનાવે છે, અને બધી જ સુરતના કાપડમાં ફેક્ટરીઓમાં છેને, ખુબ જ સરસ સરસ કાપડો બને છે. અને દેશના અનેક વિસ્તારોમાં તે મોકલવામાં આવે છે. તમે શું કેવા માંગો છો આગળ સુરત વિશે અરે
જેમકે જેમ કે બેન હ કાપડ મિલ ને એક એકું મોટું કારખાનું છે. જ્યાં કાચા માલ જેમ કે કપાસ અને જે રેસામાંથી મશીનો દ્વારા તૈયાર કપડા બનાવવામાં આવે છે ગુજરાત માં કાપડ ઉદ્યોગ ની ઇતિહાસ ખુબ જ જૂનો છે. અને તેને દેશ નો મુખ્ય ટેક્સાઈલ હબ માનવામાં આવે છે. કાપડ કાપડ મિલ નું મુખ્ય કામ જેમ કેને રૂ મા થી દોરા બનાવવા ખેતરમાં થી આવતા કપાસ સાફ કરીને મશીનો દ્વારા તેના લાંબા જોડા તૈયાર થાય છે જેમ કે વણાટકામ આ તૈયાર દોરાઓને પર આડા ઉભા કાપડ બનાવામાં આવે છે. એની પ્રોસેસ કાચા કાપડની કેમિકલ મશીનોમાં અલગ અલગ રંગોમાં થી રંગવામાં આવે છે જેમ કે પ્રિન્ટિગ અને ફિનિશિંગ કાપડ પર આકર્ષક ડિઝાઈનો છાપવામાં આવે છે જે કાપડને મુલાયમ અને ચમકદાર બનાવીને રોલ પેકિંગ કરવામાં આવે છે. છે જેમાં ગુજરાતના મુખ્ય કાપડ કેન્દ્રો છે જેમ કે આ શહેરની કાપડ આર્ટ સિલ્ક સાડીઓ અને‌ ડ્રેસ મટીરીયલ ના ઉત્પાદનમાં આખા ભારત માં મોખરે છે અમદાવાદમાં એક જમાનામાં અમદાવાદ અને ભારત કહેવામાં આવતું હતું કારણ કે ત્યાં સુતરાઉ કાપડની સંખ્યા ખૂબ વધારે હતી આજે પણ અહી મોટી ગુજરાત કાપડ ના આ પણ ગુજરાતમાંથી બનેલું અમે લોકો ભણેલા છે તેમાં પણ લખેલું છે કે તેને મેન્ચેસ્ટર કેવામાં
મિલ માં થતું કામ કપાસ માંથી દોરા બનાવવા દોરા વણીને કાપડ બનાવવું. કપાટ ને અલગ અલગ રંગ આપવો કપાટ ને ડિઝાઇન છાપવ કાપડ રેશામાથી કાપડ બનાવુ મોટું કારખાનું છે ગુજરાત અને અમદાવાદમાં
હ કાપડ વિશે
કાપડ એ સુરતથી સુરત થી અમદાવાદ ને અમદાવાદ ને સુરેન્દ્રનગર તરફ પણ કાપડ નો વર્ણો બોવ વધારે છે એ કુદરતી અથવા કૃત્રિમ દોરાઓનો આડા ઉભીને વણીને અથવા ગૂંથીને બનાવવામાં આવતું મટીરિયલ છે. જેનો ઉપયોગ કપડા, ચાદર અને ઘર વપરાશથી વસ્તુને બનાવવા માટે થાય છે. કપડાનુ કે સુતરાઉ કાપડ કપાસ માંથી બને છે જે નરમ અને ઉનાળા માં સૌથી ઉત્તમ ગણાય. રેશમી કાપડ રેશમ ના કીડા ના રેશમના કીડાના માથી બને છે જે ચમકદાર અને કીમતી હોય છે કાપડ પ્રાણીઓના વાળ માંથી બને છે જે શિયાળામાં ગરમી આપે છે. સત્રીસ ટકા કાપડ નાયલોન પોલિસ્ટર અને જેવા કેમિકલ પ્રોસેસથી બનતા કાપડ છે જે મ ભુત હોય છે અને જલ્દી ચોડાઈ જતા નથી. ટાકા મિલો માંથી કાપડ મોટા રોલ એટલે ટાકા સ્વરૂપે બહાર આવે છે. હોલસેલ વેપારમાં મોટા જથ્થાબંધ બજારો જેમ કે સુરત અને અમદાવાદ માર્કેટમાં જ વેચાય છે રિટેલ વેપાર દુકાનદાર કાપડને વિતારના હિસાબે ગ્રાહકો ની કુર્તી શર્ટ કે પેન્ટ બનાવવામાં આવે છે તો એ પણ ચોક્કસ કાપડની ગુણવત્તા અ ચોક્કસ કાપડની વિષ તમે કઈ કવા માંગો છો તો કઈ મૂકો બેન
હા તમે જે પણ કીધું ને તે વિશે તે ખૂબ જ સરસ વાતો કરી છે અને તો વાત થઈ કાપડ બનાવાની અને આપણા જીવનમાં બી છે ને કાપડ બહુ સરસ હોય છે આપણે જયારે બધા બધા જેમ પણ ફેસ્ટિવલો આવે તે તે પ્રમાણે આપણે કપડાઓ લઈએ છીએ સારા સારા રોજે પહેરવા માટે જેમ કે આપણે નોર્મલ ડ્રેસ લઈએ છીએ ગરમીમાં પહેરવા માટે કોટન ના ડ્રેસ લઈએ છીએ અને ઠંડી માં તો આપણે જાડા સૂતરાઓ કાપડી લઈએ છીએ તેમાં ઋતુઓ પ્રમાણે પણ બધા કપડા લે લે છે અને લગ્ન પ્રસંગ હોય તે પ્રમાણે પણ કપડાં તો કપડાં પી એ આપણા જ અ ખૂબ જ અગત્યની અ મહિમા ધરાવે છે આપડે બધા એ છે ને કાપડ કાપડ વિશે બધું જાણીને અ સમજવું જોઈએ કે આપણે ક્યારે કયું કાપડ યુઝ કરવું છે ને શું પહેરવું છે તમે શું કેવા માંગો છો મેં જે તમને વાતો કરી તો તમને કેવી લાગી છે આ કાપડા
બેન તમારીને કાપડ વિશે જેટલી આપણે બધી માહિતી આપી છે જેમ કે તમે મને બૂદ્ધિ આપ મને મારા પાસે જે હતું મે તમને આપ્યું મને બહુ જ સારું લાગ્યું ખરેખર સો ટકા મને બહ સારું લાગ્યું કે કાપડ વિશે જેટલું વાત કરી એટલું તો ગત છે કેમ કે કાપડ કાપડ એ આપડા ના રોજ કામ આવે છે જેમ આપણે રના ઘરકામ ડું ને કટકા વગે વધારે બધામાં આપણે કાપડ ન કમાય છે તો બેન તમારીથી વાત કરીને મને બ સારું લાગ્યું આપનો આભાર
આપનો ભી ખુબ ખુબ આભાર